હલો.
હ હા!
હા!
શું કરો?
બસ જો હુંતા છીએ તમે શું કરું?
કાંઈ નહી શાંતિથી બેઠા છીએ
અમેય શાંતિ થી સુતા છીએ. બાળકો સુઈ ગ્યા તમારા.
હાલ સુઈ
હમ અમારેય બાળકો ન સુવડાવી દીધા છે.
શું જમી
બપોરે અમે બટેટા ને ફૂલકોબી નું શાક ને રોટલી ને છાસ ને
હા.
ના
સારી વાત છે.
સરસ બીજું શું કરો તમે?
કંઈક વાર્તા કરું મસ્ત મે શીખી છે આજે?
હા તો ક્યોને થોડી સંભળાવો સારી એવી- નીંદર આવે એવી?
હમ
એક હતો અને એક હતો અકબર- એક હતો બિરબલ ઈ બેય- કઈ રીતના બેય ભેગા થ્યાને એની વાર્તા બરાબર- અકબર ને બિરબલ નું આપડે તમને સાંભળતા હશે પેલા- ઘણી વાર અકબર ને બિરબલ ને વાર્તા પેલા ટીવી માં આવતું હોય-
હ હ
તો હે ને એક વાર છે ને અકબર હે ને શિકાર કરવા ગ્યો જંગલ માં ક્યાં ગ્યો જંગલ માં-
જંગલમાં
હા તો જંગલ માં ગ્યો ને જંગલ તો બોવ આમ ઘનઘોર હોય? એટલે ઈ હેને ઈ હેને રસ્તો ભૂલી ગ્યો શું થ્યું રસ્તો ભૂલી ગ્યો- પછી એને છેને- એને હેને એક કવ મહેેશદાસ નામનો- વ્યક્તિ એને જંગલ માં ભેગો થ્યો? તો એને એમ કીધું કે તમે- તો કે હું છે ને ભાઈ હું છે ને રસ્તો ભૂલી ગ્યો છુ? તમારું નામ શું છે તો એ કે છે ને મારું નામ અકબર છે. તમારું નામ તોકે મારું નામ મહેશ છે ઇકે મહેશ દાસ છે ઇકે? તો કે હ તો- તો હું આયા જંગલ માં ખોવાઈ ગ્યો છું ને તો તમે મને રસ્તો બતાવશો? તો કે હા હાલો ઈ કે બતાવું તમને રસ્તો ઈ કે?
હ
અકબર તો હે ને બવ ખુશ થઈ ગયો હો હા ઈ કે? માં કોક આવું માણા મને મયળું એમ કે સારી વાત છે તો પછી એને- હ કે હાલો તો મારા ભેગા હાલો તમને જંગલ ની બહાર મૂકી દેવ - પછી બેય ભેગા હાયલા ગ્યા- જંગલ ની બહાર અકબર ને પોગાડી બરોબર તો અકબરે હેંને ખુશ થઈ ને જે મહેશ- મહેશદાસ એને છે ને- બર તો રાજા હતો પૈસા વાળો ધનવાન બઉ- તો એને છે ને ઈનામ એનું વીટી આયપી-
હ હમ હમ હમ
તો હેં ને મહેશ દાસ હતો ને ઈ તો બોવ ખુશ થ્યો તો તમારા
હમ
ઈનામ થી બોવ રાજી થ્યો એમ તો કે તો હવે છે ને તું મારો મિત્ર- ર કે તું આવજે મારા મહેલ એમ- તો પછી અકબર એમ કીધું કે આવજે એમ તો હા વાંધો નહી ત્યારે- નીકળી ત્યારે આવીશ, પછી થોડાક દિવસ થયા ને- તો મહેશ હતું ને, મહેશ નામનો વ્યક્તિ- એને એમ છુ કે હાલ હું આજે જાઉં મારા દોસ્ત ને મળવા- ખાલી એક જ વાર બે ભેગા થયા હતા પણ તો એ બે દોસ બની ગયાતા એમ-
હમ્મ
મહેશ છે ને એ અકબરના મહેલે ગયો, બરોબર તો- ત્યાં ઓલા જે બાર હોય ને રખેવાળો હોય-
હમ્મ હમ્મ
બારા ઓલા સિપાહી, આપડે પોલીસ હોય. એને એવા રખેવાડ તો છે ને એની એને છેને. અંદરનો જાવા દે અંદર ન જવા દીધો એને તો એમ હોય કે આ ગરીબ. જેવા કપડાં પહેર્યા હોય તે તો મહેલમાં નો જાવા દઈ ને
હ હ
તો પછી એને રોઈકો તો એ એ બતાવુ કે જો મને તમારા રાજા એમને વીટી છેને મને ઈનામમાં વીટી આપીતી એલે મને કીધું તું મારા મહેલે તુ આવજે એમ એટલે હું આવ્યો છુ. એ છે ને અકબરના જે રખેવાળો હતો ને એ અંદર ગયા કે રાજા તમને મળવા આવ્યું છે કે લઈ આવો અંદર તો પછી જે રખવાડા એ શું કર્યું કે આગળ રાજા તો બહુ આમ વીર છે કોક સારું કામ કર્યું હોય તો એ દઈ દઈ દાન તરત તો રખેવાડાએ શું કીધું અને મહેશને કે છે ને હું તને અંદર તો જવા દઉં તારે હે ને ઈનામ તને કઈ આપે ને રાજા એ મારો અડધો ભાગ થાય.
હ હ
હા ઓકે હા વાંધો નહી છે. એટલે હું તને દઈશ એમ તો પછી. ને અંદર ગયા તો
હમ્મ
એ કેમ રાજા કેમ છો મજામાં તો કે આવ મજામાં તું કેમ છે, તુ તો બઉ જાજા ટાઈમ પછી મને મળવા આવો. તો કે હા કે હું અત્યારે નવરોહતો તો લાવને અકબરને મળી આવું એટલે હું તમને મળવા આવ્યો હા તો અકબર તો બહુ રાજી થયો એમ કે આવો માણસ મને મળવા આવો બહુ કેવાય એમ પછી એને શું કીધુ બોલ બોલ ઇ કે તારે શું જોય કે દોસ, એમ કીધુ
હમ્મ હમ્મ
તો કે હા તો કે ઓલાને પછી યાદ આવી ગયુ. કિધું મને જે ઓલા રખેવાળા કીધું તું કે અડધો ભાગ થાય. તો પછી આ મહેશ એ શું કીધું રાજાને, રાજા મારે હને કઈ નથી. નથી જતું તમારે મને હે ને પચાસ લાકડી મારવાની તો રાજા ર જા છે, એ વાત તો માને પછી આ દોસ્ત હતો એની વાત તો માનવી પડે તો કે આ વાંધો ને હાલો સિપાઈઓ અને પચાસ લાકડી મારો તો સિપાઈ છે ને લાકડી લઈને આવ્યો તો આ લાકડી મારતો હતો એ બે ને ત્રણ ને એ કરી કરીને પચીસ લાકડી મારી કેટલી પચીસ પછી. અમે તે કીચું કે હવે રોકી રોકાઈ જ એમ અરે મને ન મારતા તો રાજા કે કેમ શું થયુ. ઓકે એની એમ બીધુ ને જે બાર જે રખેવાળા આવતા ને એને કીધું તું કે રાજા તને જે આપે ને એને ઓડધ ભાગ તારે મને દેવાનું તો કે હ તો સારું કેવાય તો હાલો બોલાવો એને લખે વાળ ને તો એને પચીસ લાકડી મારી થઈ ગયું પછી રાજા ને તો એમ છુ, કે ઓહ તો બહ આમ આનું યાદ શક્તિ એ તો બહ મુશયાત છે, એ કે બહક સારો માણસ છે, કેમ પ તો બહ ખુશ થયા. પછી એને ખુશી ખુશી માં એને એક ભેટ આપી કે હોય છેને. તારે ક્યાંય જંગલમાં કે ક્યાંય કઈ કામ કરવા નથી જવું હું અહીંયા મારા એગોજ રે હું તને મંત્રી બનાવી દઉં તો એને મહેશ ની બુદ્ધિમતા તાથી છે ને રાજા તો બહુ પ્રભાવિત થાય ને અકબરે મહેશને પોતાનો મુખ્યમંત્રી બનાવી દીધો પછી એનું નામ પડ્યું બીરબલ અહી ના બે ન ભેગા ઓ એની વાર્તા બે ની હોય છે સાડી પિરબલ એમ એ ઉપર રાજા કેવીિકલાઈ ની વાર્તા તને
બહવ સરસ હો બેન તમારી વાત બહુ મસ્ત હતી તેમ હા હું બહ જ શીખી લીધું અમે તો હ તમને તો બહ મસ્ત હ બહ મસ્ત વાર્તા કરતા આવડે હો તમને ક્યાંક વાર્તા
હા વાતતા કરવાવામાં જ છે
હા બીજે ક્યાંક રહી જાવ સ્પીચ દેમ હમ
વાર્તા બહ મસ્ત શીખવાયલી સા ઓલા ઉંદર આવે ને ઉંદર ને સા પીમારી બર્તાવે છે પછી એક હતો ચપકો ને ચક્કી વાળી વાર્તા પછી એક દોસ્ ને આવે રોષતીને છોકરીને અં જાતી હોોલ જંગલમાં પરવાનકી કસકી ડોસી કિસ ક કાન ચાર ઘટટિયા આપણે ગાવ
હ તમ બે ને એવા જાવ ગુજરાતી ભાામાં જ હ ખડવા એવું લાગે છોકરાઓને
ગુજરાતી જો આપડે ગુજરાતી ાર તો ગુજરાતી જ શીખવાડવાનું
મસ્ત મસ્ત અને કઈ આ હોતી હોય તો કયો
અમને ને અમને તેવું બધું કઈ ન આવડે બે હલો
એ તમને વાનગી તો આવડતી હશે ને બસો એને એવું કે મને શીખવાડ
તમને વાનગીમાં જમે શાકને રોટલાથીીબી રોટલી એવું ખાઈ ને બીજું તો કઈ નહી બેન અમે તો બનાવીએ બસ જો ઢોસા અને ઈડલી નેવું બનાવતા હોય ઈડલી બહવ સરસ બનાવું હમમ
એ મને તો બહવ ના આવડે સાંભર બનાવો તો
હા અમે તો બનાવી ઈડલી બહ મસ્ત આવડે
હ મહનો નાખો કે હાજી ના પૂર નાખો
નઈ હાજીની ફૂલ થઈ છે ને કઠણ પા જેવી થઇ જાય ઈનો નાખીમ
દસ રૂપિયા નો એ ન થાય તો તમે કેટલા દિવસીલું રાખો
ખીરું તો બેન જાજુ નહી રાખવાનું એક જ દિવસ રાખીએ એમાં જે ખીરું ઘરનું ખીરું હોય તો પૈડું રેવા દેવાય બહાર નું હોય તો ન રખાય
હા
એઈ તરત જ ખાઈ જવાય બહાર ન તો કેટલા દિવસ પૈડુ હોય
હા હ
એટલે તમે બાર નો લ્યો કે ઘરે બનાવો છો
એ અમે એ છીએ હવે ગણકારતાજ નથી અમારે ગેસ જ નથી પેલાતો
ગેસ જ નથી. તોતો
હા હા સગડી સગડી માં મૂકીએ છીએ. તો મારે એક સગડી માં છે ને મારે ઢોકરીયું કે એવું કઈ હાલતું નથી એટલે બસ હું એવું હવે હમણાં નથી
તોતો તો તમે ગેસ વાપરતા જ નથી બેન
હા અમારે ગેસ હવે નથી મળતો અત્યારે તમે રો ટલી શાક ને એવું જ ખાઈએ છે દાળભાત ભાત એવું જ
બેન તો તો બવ કેવાય તમારે
અમે તો ભાઈ હા હારુ બેન